હેલો
હાલો
હુ કરે?
કઈ નહી.
હું બી બેઠો હય ધાબે સાડે એમ મેં કીધું હાવ હું કરે બીજુ
એ
ડગરા મન શાંતથી બેઠો હ
તો અત્યારે બાંધતા,
તે બાંધ દિધા બીજા હું જ બાંધ દું, બીજું કોણ બાંધે.
આટલા વહેલા પાંચ વાગ્યા ને
તે વાહેદુ બી નાખવુ પડે ને પછી બીજાને
તમે નાખો, કે બીજા નાખે
હ હું કે નાખ
હ હ
હુ તોડી નાખુ
ઓ તમારે આ, પેલી ગાડી અહી એમાં ભરીને નાખ્યા આવાનું.
હમ પણ લાગનારા રહ્યા
હે
તમાર ઘાટી નયી પડે.
હમ,
હમ, તાર કટી દિધા હમ,
હા વારસી હાથોડ કરને ડોબીનુ દૂધ કાડુ,
ની
હમ આલે.
હમ કેટલી ડૂબી તમારે?
અમારે બે સે.
અંડુ બી વધારે એમાં બોકડા વિશે લાગે?
હા મારી બેનની કેટલા
પડવાનો અવાજ આવી ગયો અહીયાં.
હા બટ્ટી ને એટલે ગાંગર્યાં કરે છે.
હમા તું આયવી એટલે ડગરા બોકડા કોઈ નો અવાજ જ ની આવે.
હમ.
કેમકે નિસે નેટવર્ક જ ની પકડાય, મેં એટલે ઉપર આયો હું.
અમારે એમ ઘરમાં જાય ન તો વસેના રૂમમાં ની પકડાય રસોડા માંથી થોડુંક થોડુંક પકડાય પકડાય, વચ્ચે ક્યાંય અમાર ઘંટી ક એ બાજુ જાય તાર પકડાય
હમ્મ ફોન માં
હમ્મ હવ ફાઈ જીવી
હમ્મ મારો ફોરજી મોબાઈલ
હ
હમ્મ હમ્મ.
મોબાઈલ
હા
નહીં વાપર્યુ શાન
ચોપડા લઈ લીધા.
ચોપડા કાલ લેવા જવાનું.
હમ્મ.
હમ્મ.
મારે તે પેલા હોસ્ટેલમાં રહેવા પણ બોલાવી લીધા.
ઓહ હ ખાવા હશે
ઈ મન નઇ ખબર.
તું હોસ્ટેલમાં એટલે
એ હોસ્ટલમાં નઇ.
હમ્મ.
હ એ તો મને કોલેજ આવવા કદાચ જ મળે પરમિશન લેતા મેડમને.
એટલે હું હા બીજો કઈ કોર્સ કરી?
આમ
શેનો બ્યુટી પાર્લર?
આ હા.
તો શિવણ અંદર આવી જ ગેલો.
હે
આ
હમ હમ
પણ આ એક્ઝામ આલવા ની અસાઇનમેન્ટ ને એવું જમા કરાવવા
એટલે એ સીવણ ક્લાસમાં તા પણ રેવું પડે
હમ
એટલે સિવન ક્લાસ એ હોસ્ટેલ ની ની
હવ
હમ
એટલે એની ઉપર ત્યા જોબ પર ડાયરેક્ટ મોકલે ત્રણ મહિના હારુ
હારી વાત કહેવાય
એક મહિનો છેને દાહોદમાં જ શીખાડે ખાલી બેજીક
હમ
પછી બે મહિના બહાર કેતાક મોકલે અમદાવાદ સુરત એમ
એબી સારી વાત કેવાય
છોકરાઓનું પણ છે
છોકરાઓન છોરાઓન તો પૂરો કરના ખેં હમ
આ પેલું સૂર્ય ઊર્જા ને એવું બધું ને આવે એ બધું છોકરાઓને આવે
આઈટીઆઇ કે હામાં
અ હા
તો એટલે તું જ્યાં જાય હહી એવું
હું થયું
એટલે અહી એ ક્લાસીસ માં એવું કઈ છોકરાઓનું અલગ છે નહીં
અ દેખો બેન્ચ જ ચાલુ થાય ત્રણ ત્રણ મહિનાની એમ હં
ત્રણ ત્રણ મહિના આપડા અલા વેકેશન આવે એમાં કંઇક કરે તો ચાલે આખું વેકેશન ખબર
હું નહી તો હું કેતોને મારી હાજરી પુર દઈજો એમ તે દિવસ તે દિવસ વેરિફિકેશન કરાવવા ગઈતી
હમ
હમ
વેકેસનમાં આવી રીતે ચાલતા થાય આપડા પેલા
હ
ના હોય તો કરુ
અ એ તો ખાલી બાર પાસ ઉપરથી
હમ હમ
હં એમ બેરોજગાર હોય
અરે એક મિનિટ બહાર પાડો એક મિનટ એ બા એ બા ફૂલ આરે ઈમ અરે ઈમાં સાાલ હે એ આ ભી સેમ સિનેમા માં મારો ફોન ચાર્જિંગ પડી બેઠા કરો હલો હલો
અવાજ આવી રહ્યો છે કે નથી આવતો
અરે પાળ પાળ કરે ઝીરો ઝીરો ઝીરો પાસવર્ડ
કે બીજું શું કામ કર્યું ઝાડુ પોછા
આ હા
હમ્મ
કશું નહીં કરી મેં
ગ્રુપમાને કોઈ પણ બી ફોન લગાડનેેવાનું વિચારને આગ સરી લાગે તો કાઢટેવાાગ
હા પણ આ એકને કરી દે ચાલે એટલા ફોન
હમ્મ પણ એ એક વાર જો મારું થાય જાય નેને અ પેલું પાંચ વાળું પૂરું તો પછી એક જણને એક દિવસમાં પાંચ વાર લાગે
તો
હા હમણા પેલા રીતુ લગાડીતી પેલા બીજા રતુભાઈ છે બીજો ભૂલી ગઈ ન ભાઈનેઇન લગાડ દે થાય જ પાંચ લાગે તો મને હારું
અમે આગ મારે એક જ ગણાય હશે એલો તો જીરો બતાવી રહ્યો
એક વાર રેન્ડમ પછી તો હ રીતુ પેલા રીતેશ પાંચ વાર વાત કરી દિવસ માં એક વાર કોલેજી ફ્રી લેક્ચર બેઠા પાંચ વાર વાત કરી લઈ અ મારો
હ
મજા આવે
મને ટાઈમ મળે ત્યારે હું વાત કરલી હાંજે પણ
હમ્મ હાચી વાત
મેં ગ્રુપ જોઈન કર્યું પણ મારે નહી થાય એ ગ્રુપ જોઈન
હ હા ગુજરાતી નું હમણાં નની હુંતારને કેલી હ ગ્રુપ
હ એડ મેમ્રનું ઓપ્ન નિનીમે ને.
સર ગમ ડાયરેક્ટ જવું પડે, હ. ઘણી બધી સંખ્યા થઈ ગઈ ને એટલે.
હમ્મ. બેસી વાત ગ્રુપમાં એમાં જ મેસેજ આપ્યા છે.
એવું?
હમ્મ. એટલે આ બીજું સીમગી?
આ પેલું પપ્પા એના હતા એટલે.
પહેલા પેલું વળલા કાટી આવશે પડતી ને.
આ
કટીવાળગામ
હ પપ્પાએ, નવરાત્રીમાં ફોન લીધો એટલે.
હમ.
ગેલાની લીધો.
હમ, હમ એટલે.
હા.
ન બી છે. નિકી દેવાન. હ જી
થાય જગા બીજ જો હોમાં.
હા.
દેખો હમને હમે છોકરીને બોલા હૈ બસ છોકરાને બોલા પાસે છોકરીને બોલા.
એટલે હમાં, હું આ બેચમાં?
હા.
હમ.
આઈ ટી આઈ પાસ હો તો પણ ચાલે? નેમ જ બા પણ ચલે.
ના એ ખાધ બેસ્તુ કરાય ને એટલે તો લું પણ હું એકાદ બેયા કોલેજ શાલી.
મેં ફોર્મ ભર્યું પણ હું જ નથી મેરેટમાં એક વાગ્યા.
પણ એમાં પણ હું કોઈ એક વસ્તુ કરાય ખાધિ કોલે પરૂ પછી આઈટીઆઈ કરું પણ પૂરમ. મિત આઈ ટી આઈ બરોબર હતી.
હા, આઈ ટી આઈ કરે ને. તો કેટલું એમ હવારમાં કોલેજ જવાનું, કોલેજ તો પાસ કિલ્લર હવાઈથી બોલાય ખબર?
કરવાનું એકદમ કમ્પ્લીટ કરવાનું, એટલે એમ હાર ટકા ભી આવે છે વસ્તુમાં.
હમ.
ડાયરેક્ટ મને જાયમાં.
એપ્રેન્ટિસ તરીકે બી જવાય.
હમાં?
હું?
એપ્રેલન્ટ્રીસ તારીખે સમવા જાવય.
જો આઈટીઆઈ પાસ હોય ને તો એપ્રેન્ટિસ તરીકે બી એમ બોલાવે એમ.
તણ
ગમે તે જોબ હારુ બોલાવે.
ઓહ એટલે અમ
પણ બહાર બોલાવે એમ.
હેરે હા ખેર આપડા, દાહોદમાંની. અમદાવાદ ચાલે ગુજરાતની બહાર નઈ હજી.
પણ અમદાવાદથી આગળ બોલાવે.
અરે ગુજરાતની અંદર હોવુ જાયે કુલ મિલા કર.
હમ.
હમ. બેઠો બેઠો કંટાળી ગયેલા મે તો કરું જ કરું હું. પછી મને હાાનય સાલોગે ના.
અરે હું તો હુઈ ગયલી.
મનતે હુવા નહી દે ઘેર વાળા કામ વધારે દે.
અરે એ જોડ પેલી ભગવદ ગીતા ને. જ્યારે કઈક પાનું વાસતેલી, તા મારી બેન આમરી.
સોપડે એટલેું ભણાઈ વાળે ભગાવીધા કે સોપડે ઓરજનલ ભગાવ ગીતા?
ઓરિજનલ.
હા હમ કેટલું પન્નુ વાંચે પેલું?
હમ અ પ્રસ્તાવના વાંચી.
હમ્મ.
નેમ સ્ટાર્ટ થોડુંક વાસ્તે એલી. ત મન છેન ગેંગ ચડગ નિંદર માંડી ગીતુ.
ઓ બાપરે કેવા માણસ કેવાય શાસ્ત્ર વાંચીને નિંદર આવે, સાહેબ હસુ કે શાસ્ત્ર માટે નિંદર્યા સસ્
આહ. એ પણ ખતરનાક નીંદર ચડી ગય એમ, એમ કઈ જાણ દેખાય નહી ને એમ.
હું તે હવારા મંદિર માં. હ મંદિર માં હવાના મત વાંચવ્યું એટલે બરોબર રહે.
ઊ હવાર માં ઉઠીને બ્રસ કરી ને. શાક બનાાય બસ પેલી કર બીજું.
મંદિરમાં પૂજા કરાવ તેમાં હું વાંચલું, મન પડે તેમાં.
હવારમાં મને ની વાંચવા મળે.
કી કેમ? વલી ના અવાજ આવે એટલે? વેલી એટલે?
હા તો હું ઊઠું પાંચ સાડા પાંચ એમ એટલે.
પાંચ વાગે તો હું તું એક્ઝેક્ટ.